હા કેમ છો બેન, મજામાં?
હા સારું છે. તમને?
હા, બસ હું પણ મજામાં. તમને વચમાં મેં સાંભળ્યું તું તમને કમરમાં અને તકલીફ થઈ ગઈ તી, તો તમને સારું થઈ ગયું હવે?
હા, ઈ હવે થોડું જાજુ સારું થઈ ગયું છે ન થોડી જાજી કંયેક કંયેક દુખે છે.
હમ્મ, તો મતલબ હવે આમ કામકાજને બધું કરી શકો છો ને?
હા, કામકાજ તો કરી શકું છું.
હમ્મ, હમ્મ, તો એની તમે દવા કે એવું કાય કરાવ્યું હશે તમે કોઈ હોસ્પિટલ કે તમારા ગામમાં કે તમારા નજીકમાં એવું કાંઈ?
નય, દવા ને એવું તો કાઈ નય પણ હાથે જ માલિશ કરવું જ કે ગરમ પાણીની થેલી લેવી એવી કોઈ ઘરના જ ઉપાયો કયરા છે.
કાલમાં તો એવી બીમારીઓ વધી ગઈ છે ને હમણાં કે આપળે જોઈએ તો આજકાલના અનાજ જ એવા થઈ ગયા છે કે હાલતા કોઈ પણ જાતની બીમારી થઈ જતી હોય
હા, એવું તો થઈ શકે છે કે એવું કાય થઈ જાય. પણ પછી દવામાં પણ એવું જ હોય છે ને એટલે બનતી કોશિશ હું બધુય ઘરનું જ કરી નાખું. જેમ કે શરદી થઈ હોય તો નાશ આપવું, પછી કમર દુખતી હોય તો કોઈ સે ક આપવું. એની જેમ હું ઘરનું જ જે બનતી કોશિશ હું ઘરનું કરી નાખું. જો ઘરે થઈ જાતું હોય એમ હોય ને, તો હું હોસ્પિટલે કે પછી ક્લિનિકે ગમે ન્યાં જાઉં નય એમ.
હા, બરોબર છે. એક તો દવાએ કોસ્ટલી થઈ ગઈ છે અને ઉપરથી અત્યારે દવાના સાઈડ ઇફેક્ટ્સ પણ એટલા વધી ગયા છે કે આપણને દ્ અ હોસ્ પિટલ જવાનું મન નથી થાતું અને વધુ ઘરેલું ઈલાજ કરવાનું મન થાય છે.
હમ્મ, ઈ તમારી વાત બરોબર છે. એના જ માટે હું બનતી કોશિશ તો ઘરે જ કરી નાખું. પણ જો તી છતાય સારું નો થ્યું હોય ને તો પછી દવાખાને જાવું પડે. પણ બનતી કોશિશ તો હું ઘરનો જ ઉપાય કરી નાખું છું.
હં, હં, તો એવા અ ઘરના ઉપાયો પણ આપણને આપણના ઘરના મોટા અને જેમ કે દાદી કે નાની આપ તા હોય છે. તો તમને આવા ઉપાયો તમારા ઘરના કોન મોટા આપતા હોય છે?
મારા સાસુ છે, મારા મોટા નણન્દ છે. ઈ અમને કેતા જાય અમે એવી રીતે કરતા જાય.
હમ્મ, તો એવા તમા તમારા પાસે કોઈ ઈલાજ ખરા કે તમે કય શકો આપળે અ કઈ બીમારીમાં શું કરી શકીએ ઘરે જ કે જેનાથી આપણને રાહત મળે અને દવા વધારે ન ઉપયોગ કરવી પડે?
હા, શરદી ખાંસીમાં તો બનતી કોશિશ અમે ઘરે ફુદીનાનો આદુનો ને એનો ઉકાળો કરીને બચાવને પીવડાવી ને તો અને અમે અમને શરદી થઈ હોય તો અમે પીવી તો પણ સારું થઈ જાય. કોઈ કમરના દુખાવા હોય તો ગરમ પાણી નો બામ લગાડીને શેક લઈ તો પણ સારી થઈ જાય બનતી કોશિશ તો બી બધું ઘરનું જ કરી નાખીએ ને તો સારું થઈ જ જાય છે બનતી કોશિશ, તો પણ કઈક જ એવું બને કે ન સારું થયું હોય તો પછી અમારે દવાખાને જવું પડે દવા લેવા માટે.
હા હા બરોબર છે તો તમે જેમ કે કીધું શરદીમાં તમે ઉકાળો યુઝ કરો છો, તો તમે ઉકાળાની રેસીપી મને આપશો
હા ઉકાળામાં છે ને, ફુદીનો નાખી ચાની ભૂકી નાખી અને આદુ નાખી અને એને એકદમ ઉછાડી નાખી અને પછી છે ને જે આપડે ગ્લાસ જેટલું પાણી લીધું હોય ને તો અડધા ગ્લાસ જેટલું જ્યાં સુધી ન થઈ જાય ને ત્યાં સુધીને ઉછાવા દેવાનું પછી ઉછરી જાય ને પચી અને ગાળીને પી લેવાનું. બનતી કોશિશ તેમાં સંચળ મીઠું નાખવાનું અને લીંબુના બે ટીપા નાખવાના શરદી ખાંસી માટે હોય એટલે લીંબુનો વધારે ઉપયોગ નહી કરવાનો.
હમ્મ હમ્મ બરોબર છે તો હું એકવાર ટ્રાય કરીશ ઘરે આવ ઉકાળો બનાવવાનો અને પછી તમને કહીશ કે એનાથી મને રાહત મળી કે નહી.
હા હા કરજો જવ તમે એકદમને નવ્વાણું ટકા તમને ફેર પડી જ જશે, બનતી કોશિશ તો અમે એવું જ કરીને પી લઈએ પણ જ્યાં સુધી દવા ન લેવાની થાય ને ત્યાં સુધી તમે દવા લઈએ જ નહી પછી એમ થાય કે હવે આનેથીન પણ ફેર નથી પડતો. પછી જ અમે દવા લેવા માટે જઈએ.
અને પાછું આપણે જોઈએ કે શરદી ખાંસીને પછી એવા રોગો હોય છે કે પછી તે ચેપી રોગ હોય છે, જેમ કે આપણને થાય પછી આપણા બાળકોને પણ થતા હોય છે કે પછી ઘરના બીજા સદસ્યોને પણ થતા હોય છે, એટલે તે બીક થી આપણને એમ થાય છે કે આપણે જલ્દી દવા લઈ. લઈએ અને આપણા બીજા ઘરના જે ફેમિલી મેમ્બર્સ છે એને આ સંક્રમણ ન લાગે, જેમ કે વચચમાં તમને ખબર જ હશે કે કોરોના વાયરસ આવ્યું હતું, તો તેમાં કેવું થતું હતું આપણે બહાર પણ ન કરતા હતા તો એનું ચેપ તરત લાગી જાય અને પછી. તે એકદમ જીવલેણ બીમારી હતી તો તેનાથી આપણને બીક લાગે કે આવી બીમારી પણ આપણને થઈ શકે છે.
એના માટે અમને જે એક જણા ને શરદી થઈ હોય ને તો અમે છે, ને અમારી હારોહાર બીજાને પણ ઈ ઉકાળો પીવડાવી દઈએ ભલે અમે અડધો ગ્લાસ ભરીને પીવીને તો એને મારા બચાવનેને છે ને અડધા ગ્લાસ થી પણ ઓછું દઈએ, કે એને જો થાવાની હોય ને શરદી. તો ન થાય એના માટે અને એને અમારાથી થોડા બહુ તો દૂર જ રાખીએ કે અમારો ચેપ એને ન લાગે.
હમ્મ હમ્મ બરોબર છે અને ઉકાળવા અને આવું બધું પીવડાવવા કરતા પણ આપડે વધુ સ્વચ્છતા પણ રાખ. ખી પણ ચેપ નો લાગે છે. જેમકે જયારે આપણને શરદીનું સંક્રમણ થાય ત્યારે આપણે એના કોન્ટેક્ટમાં વધારે ન આવી. કે પછી આપણે જે ગ્લાસમાં પાણી પીતા હોય તે ગ્લાસમાં આપણેે અલગ રાખીએ, યા ફિર પછી બહુ જ સંક્રમણ હોય તો આપણે માસ્ક પહેરવું પસંદ કરીએ તો પણ આ બધા ફેમિલી મેમ્બર્સ આપણા જે છે એ સંક્રમણ બચી શકે છે.
હા ને શરદી જો અમારા બચાવને કે અમને કોઈને થઈ હોય ને તો અમે એનું નાશ લઈ લઈએ ગરમ પાણીનું, ગરમ પાણીની અંદર ચાની ભૂકી, અજમા અને બામ અથવા એની કેપ્સુલ આવે છે નાશની એ ગરમ પાણીની અંદર નાખીને છે ને નાશ. લઈ લઈએ કે અથવા બચાવ ને બી દઈ દઈએ ને તો પણ છે ને એને શરદી થાવાની હોય ને તો નો થાય, જે જાય થોડી જ જ્યા એ જો એમ લાગે ને અમને લોકોને કે હા ભાઈ શરદી થાય એમ છે, તો અમે તરત જ એને નાશ દઈ દઈએ કે એ આગળ વધે જ નહીં કે પછી બચાવને વધારે થાય ને આપણે એને ભઈ પછી હેરાન થવાનું આવે.
હમ્મ હમ્મ બરોબર છે તો આપણે પેલાથી થોડું ઘણું ધ્યાન રાખીએ જેમ કે, જો અગર આપણને શરદી ના હોય તો એવું વાતાવરણ આવે જેમકે તમે જો કે શિયાળો વધુ ઠંડી ચાલુ થઈ જાય કે પછી ચોમાસું આવે ત્યારે આપણે થોડું ઘણું. એવું ખાણી પીણીનું રાખીએ જેનાથી આપણી જે શરીર ની અંદર શક્તિ છે એ વધુ રહે, તો આપણને બીમારી થાય જ નહી એટલે આપણે પેલાથી પણ આ બધી વસ્તુનું ધ્યાન રાખી શકીએ છીએ, જેનાથી આપણને આ બધી બીમારીઓ ન થાય.
હા ઈ વાત તમારી બરોબર છે.
હમ્મ તો આ આવા બધા એ અમુક ઉપાય હોય. છે જેમ કે અ શરદીનું આપણે કીધું કે આપણે જે છે, એ કા ઉકાળો ને એવું બધું આપણે પી શકીએ છીએ. તાવમાં પણ અમુક લોકો ઘરે કરતા હોય છે કે ઠંડા પાણી ના પોતા લખતા હોય છે. માથા ઉપર જેનાથી રાહત મળે છે, ઘરે
હા નમક વાળા પાણીમાં પોતા પાણીમાં સેજ નમક નાખી અને પેલા છે, ને નમક વાળા પાણીમાં પોતું લીલું કરવાનું અને પછી એની બાજુમાં સારું પાણી પણ રાખવાનું અને સારા પાણીમાં પણ પોતું નીચોડી અને બચાવના માથા ઉપર રાખવાનું થોડી થોડી વારે તે પોતું આપણે બદલાવવાનું એટલે એને તાવમાં પણ એને દવાની જરૂરત ન પડે અને તાવમાં પણ આપણે આગળ જતા એટલું દવા એને ન પીવી પડે અને એટલું એને સારું પડે એમ દવા તો બહુ જાાજી સારી પણ નથી ને એમ
હા, એ આપણના શરીરના અંદરથી પણ અમુક દવાઓ તો એવી હોય છે, કે તેના સાઈડ ઇફેક્ટ જ કેટલા હોય છે. જેમ કે અમુક જો ગરમ પડી જાય તે દવા તો સ્કીિન ઉપર તેના સાઈડ ઇફેક્ટ દેખાવા માંડે છે. ગરમ લાગે તો વધારે પિમ્પલ્સ નીકળવા માંડે છે. કે પછી લાલ ધાબા થઈ જાય છે. એવા બધા હમણાં જ છે, ને અમારે એક જે ફેમિલીમાં છે, એને દવા ગરમ પડી ગઈ હતી તો એને લાલ લાલ ચાંબા નીકળ્યા ત આખી આખા શરીર ઉપર આપડે એ બધું પર ધ્યાન રાખું પડે છે.
હા વાત તમારી સાચી છે એના જ માટે હું મારા બચાવને દવાનું બહુ જ ઓછું અને ઘરેલું જ ઉપાય વધારે યુઝ કરું છું કે છે, ને એને દવાનું ઇન્ફેક્શન પણ ના લાગે અને ગરમ પણ ન પડે અને સારું બી કેહેવાય કે પેલાનું જે યુઝ થતા બચાવને સારું થઈ જતું હોય ને તો એ વધારે સારું એમ
હા, અને આની સિવાય પણ જો આપણને કાંઈ પણ ઘાવ લાગી જતું હોય છે. જેમ કે બ બચાવો રમતા રમતા પડી જાય. જાય કે પછી કોઈ સાયકલ ઉપરથી પડી જાય. તો બધા ઘરમાં હલ્દીનો લેપ પણ ઉપયોગ કરતા હોય છે, જેનાથી રાહત મળે છે.
હા એના માટે અમે હળદર લગાડીને કોઈ હળદર લગાડીને છે, કે કોઈ પછી આપણે ડેટોલ છે, ઈ લગાડીને છે, કે ઈ ગમે એનેથી જો રાહત થઈ જતી એમ હોય ને તોય અમે એમ ઘરનો જ યુઝ કરી નાખી કે કોઈ ડે લગાડેલી છે, કે કોઈ હળદર લગાવીને છે, એમને એમ જો થઈ જતું હોય ને તો પછી અમે બાર ખોટી ટ્યુબ કે એવું કઈ લેવા ન જઈએ.
હમ, બરોબર છે. અને અત્યારે આપ તમને ખબર જ હશે કે જે ટીન એજમાં બાળકો આવે છે, તો તેમના મોઢા ઉપર પિમ્પલ્સ નીકળતા હોય છે, તો એના માટે તમારા પાસે કોઈ ઘરેલું ઉપાય છે?
એના માટે તો એલોવેરાથી સારું કોઈ વસ્તુ નથી એમ.
હા હા એલોવેરામાં એન્ટી બેક્ટેરિયલ જે છે હોય છે. જેનાથી જે મોઢાના બેક્ટેરિયા હોય છે એ મરે છે, અને પિમ્પલ્સ બહુ ઓછા થઈ જાય છે. રાઈટ
હા એવી રીતે તો એલોવેરા થી શું છે, કે નુકસાની ન થાય જો કદાચ ફાયદો ન થવાનો હોય ને તો પણ નુકસાની એ ન થાય એનેથીને એમ
હમ બરોબર છે અને આયુર્વેદિકની તો આપણેે કોઈ પણ વસ્તુ લઈ લઈએ તો જો એના એડવાન્ટેજ ન મળે તો ડિસએડવાન્ટેજ પણ મળવાની શક્યતા બહુ જ ઓછી રહે છે, એટલે આપણે તેના પર વિશ્વાસ વધુ રાખી શકીએ છી દવાઓ કરતા
હમ, ઈ વાત તમારી સાચી છે.
હમ, બરોબર તો સારું તમારું ખુબ ખુબ આભાર આ બધી માહિતી આપવા માટે, અને હું જરૂર આ બધી તમે જે મને માહિતી આપી ઘરમાં ઉપાયો કરવાની, હું જરૂર તેને ટ્રાય કરીશ અને તેને અમલ કરીને જોઈશ કેટલી રાહત મળે છે, અને તમારો ખુબ ખુબ આભાર મને આ બધી માહિતી આપવા માટે.
વેલકમ!
ઓકે! થેન્ક યુ. ચાલો તો હવે થોડી વાર બાદ પાછા મળીશું.
હા, કઈ વાંધો નહી.